હલો.
હા, હિયન ભાઈ બોલો.
હા, હું કેય છે?
હ મેમ કધો હતો કેવે આપડે જોબ કરવું હોય તો આપડે કેટલા વાગે મતલબ કે નાઈન ટુ ફાઈવ ની જોબ કરીએ આપડે એક્ઝામ્પલ તો આપણે કેટલા વાગે હોઈ જવાનું અને કેટલા વાગે પરફેક્ટ રીતે મ જ સમજાવો જોબ કરી હોય તો મારે કેવી રીતના મારે પોતાની લાઈફ સેટ કરવાની
એલો હો જાાવનો
પાછી
એ જ નહી માલો મીજવાનો અરે મોર્નિંગમાં સાડક વાગ થવાના રાતના દસ પહેલા સુઈ જવાનું એ સાપર જવાનુંય
હવે ઇન કેસ મેં જોબ કરું તો મારે પટલે શું કેવાય રાતના આપડે ખબર કે બારો પહેલા હોઈ જવાનું બે વાગે પછી જાગવાનું એટલે એકમ ટૂંકમાં અમારે રાતના કેટલા વાગે હોઈ જવાને એમ
એ દસ વાગ્યા પેલા તારે હોય જવાનું દસ વાગે એટલા હોય જવાનું અત્યારે સા કરવાનીાલો હ દસ વાગે એટલે જવાનું લે કરવાનું વિચારવાનું ફરી કરરનું
બરાબર હમણા શું કે તમે ક્યા છો
કરે જબ કરી સ્વીકારના ત
હા સેકન્ડમાંગેલા કે કઈ શી મગલા
સેકન્ડ ચારથી રહેના બાદ
હબ હવે તમારી સ્પ કે્યારે હ
તે મંડેથી
તમે એવું કરો સેકન્ડમાં જ કેરા કેટલા વાગે ઉઠોય હું તો
ત્યારે આપે બાર વાગે બાર વાગે છૂટીએ એટલે આપણે મિનિમમ એક વાગે ઘરે પહચીએે ઘરે પહચીને આપે ફેશ થઈને ઉઊગી જવાનું પછી કઈ લીું તોી કઈ ચાર વાગે જવાનું હોય એટલે જે રી રેસ્ટ કરી લેવાનું ઉઠવાનું દસ અગિયાર વાગે આરામથી કેવા
ના ફર્સ્ટમાં જાય ત્યારે તમે શું કરો
બસમાં આપડે જાય ત્યારે વેું ઉઠવા પડે છ વાગે ઉઠી જવાનું આપ છ વાગે ઉઠીને રેડી થઈને પછી સાડા વાગે એટલે કે જવાના ટર
ના ના એટવા અમારો ટાઈમ હોય
નાઇટમાં આપડ બાર થી આઠ
બરાબર તેમાં તો નાઈટમાં તો તમે પછી ઊંઘને કાળો કેટલા વાગે ઊંઘો છો પછી આવી ને
આઠ વાગે આવીને નાસ્તા પાસ્તા કરી રે
બરાબર તમે તો અહિયાં નાટ્રે ને જાય કે ક્યાં જાય ત તમામે
હમ બેજ ભાઈ એનત
હમ હમ હમ બરાબર ત પછી તમે છૂટ્યા તો હવે ઘરે જવાનું કેવી ના જાય ઘરે તોમે ચાલતા કોઈ લેવા આવ કે કેવી ર ના જાવ
તાડી ભર જાય ભાઈ
હા પછી જમવાનુંને એવું ક ના કરો સેકન્ડ માં
ટિફન લે ટિશન લે જાય
અ્છા
હમ નાડવા જમીન લેવા ઉ લઈ જવાનું આઠ વાગે લંચ બ્રેક હઈ તો આઠ વાગે જમી લેવાનું એક કલાકનો લંચ બ્રેક હઈ
કેટલા કલાકો ને ઇંચો તમારું
એક કલાક નો લાઈન છે આઠ થી નવ લઈને
બરાબર તમારે એ વીકમાં કન્ટિન્યુ સીપ હોય કે પછ અલગ અલગ આવે
વચમાં એક જ છે ભય એટલી બદલાઈ બધી અલગ અલગ
હમ બરાબર એટલે ટૂંકમાં તમારા કેટલા આઠ કલાક કેટલા સો કલાક એટ કેટલા કલાકોય હરાબ હવે સારું કેવા તમને આઠ કલાક એટલે તમને આરામ ભી મળી જાયને તમારે ફેશ ભી થને જોબ બી જવાય બરાબર હવે નાઈટમાં તમે જાઓ તો પછી જમવાનું જમીને ઓ અને પછી ત્યાં તમે બ્રેકય કે હવા રા ના
હમ બ્રેક હોય ડ ચાઈ નને એ બ્રેક આવે ને અડધો કલાકનોો ના આપડું કામ પટી જાય પછી આપડે આપડે હોય જવાનું આપડે રી
ક
પડે જ નહી ભાઈ આપડું કામ પડી જાય એટલે સુઈ જવાનું
હમ હમ હમ હમ.
હ હા પાંચેક વર્ષથી હા એજ અગર હા એ જ ફ્યુચરમાં જો પણ લાગે ને ભાઈ સેટ થવા ન એટલે જવું પડે અને બરાબ હમ ક્વલીિફિકેશન કેવું?
શું કેવું?
અરે તારી કોલીફીકેશન?
માર તો મે બીબીએ પયતું મારું હવે બસ હવે જોબ જ હોતો છે એટલે તમને પૂલછું મારે કેવા જોબ માટે મારે કેવી રીતના લાઈફ કેવી રીતના હવે અગડી વધાવાની એમ
એ જ આપ આપડે એ જોન પર લાગવાનું એટલે એ જ આપવા પડેને પછી લાગી જવાનું અત્યારે બીપીએ કરું એટલે હારી જોબમાં લી જાયને
હમ હમ હમ હમ. તમે ભી ગ્રેજ્યુએશન થયેલા જ ને? એ એટલે તમને બી એમ સારી જોબ મળી ગઈ એમ. બાકી તો હવે જોબ હોધવામાં બી બહુ મુશ્કેલીઓ આવે. કઈ તમારા તમારા ઓ માં કેવું ક મને મળે તો મને કહેજો ને.
હા હા ત્યારે કેવાતો ને
હા અવે બહુ બધા આવે છે?
બહવ બધો આવ્યો. વધ વધારે વધ
તમારી જોબ શાની? મતલબ ક કામ શું હોય એટલે મતલબ કે તમારી કંપની હું બનાવે?
ધ કેમિકલ કેમિકલ વાળી કંપની છે. કેબ કવાલો પ્લા
અચ્છા તમે ત પે એ લોકોનું ટ્રાન્સપોર્ટેશન આપે સર્વિસ આવવા જવાનું એવું બધું સા હોહી
હા હા બધું હોય મતલબમાં દૂરો દૂર વાળ હોય છે લોકો માટે મેજીિક વાળલા માટે તો બધા લોકો બાઈક લઈનેવા આવે હા કેન્ટીન વેન્ટીન બધું જ છે બધું જ આપને નાસ્તો જમવાનુંમવાનું બધું જ મળી જાય પૈસા ને હું એટલે મતલબ આપણને ત પેિંગ નો કાર્ડ બને આપે આપડા પાછી તો કુપન લઈ ને તે કરઢાવવાનું એટલે મીન્સ આપડા જે સેલરી આવે ને એમાંથી કટિંગ થયા અગરે
બ મંગુ હાય કે સ
ના ના બસ નોર્મલ એકદમ એટલે કંપની કંપની એમ્પ્લોય માટે સસ્તું
બરાબર એટલે બધું જ મળી જાય તો બી એક્ઝામ્પલ
હમ બધું છે બધું
નાસ્તા ટાઈપ પણ નાસ્તો હો મરા
નાસ્તા ટાઈમ પર મોર્નિંગમાં નાસ્તો મ બપોર ના જમવાનું મ સાંજે પાછ નાસ્તો
એટલે મતલબ કે મારે તમારે અહીંયા લાગવુ હોય તો મને મળી મેં બીબી કર્યું છે ક તો બરાબર છે તો તમે કેટલા વરષથી કરો તા
હમ હા પાંચ વર્ષ થઈ ગયા હમ પાન કાર્ડ આધાર કાર્ જોએ એલસી જોએ બે ફોટા પ્લસ
ના ઇંન્ટરવ્યુમાં કઈ મતલબ તમારું ઇન્ટરવ્યુ જયારે લીધું ત ભાઈ બહ કઈ સવાલ પૂછે મતબ ક કે એક્ઝામ્પલ તારીખે આપડા ભણતર વિશે પૂછે છે પછી આપણા વસ્તુ પૂ છે
બધું જ પૂછે હું ભણેલુંધ પૂ પે જોબ કરતો એપરયસ બું પૂછ
બરાબર છે તમારા અંથી કેટલું જોબ દૂર છે તો છું મે ભી તમારા અં આવી જવા એમવા
આમાં એ રીતે પાંચ કિલો મીટર જેવું છે
બરાબર
ટિફિન લઇ જાય ને આપડે તાજા મળ જમા કેન્ટંગમાં જમ તો કેન્ટંગમાં જ
સારું છે તો ત જોબ તો તમારી મારો એવો વિચાર હતો કે મારે જોબ કરવું છે એટલે મે તમે જરા વર્ક બેઝ માટે તમને ફોન કર્યો મતલબ મારે ઇન ફ્યુચર મારે કઈ કરવું હોય તો મારે અહીંયા આગ વેકન્સ સોય હોય તો મને તમે જાણ કરશો એમ કરીને તમને પૂ શું મતલબ મારે હવે લાગું જ છે કારણ કે હવે માર બીબી એ કમ્પ્લીટ થઈ ગયું હવે મે જોબની તલાશમાં શું એટલે મેં તમને પૂછું મને ખબર મેં જોબ કરતા એટલે કરો છો એમ
એ હમ આપડે કઈ બીજે મન જોબ મળીએ પણ આપડ ગુંડરાવ છે પછી વાપી છે ગુલબ જેસી છે ને નજીકમાં આપ વલસાડમાં જ ર હ ગુલા આપડે જતો લયોૂ આજે
બરાબર મ તો સ્ટાર્ટિંગમાં પેશર એટલે ઓછો આપશે હને પૈસા
આપડ ભાઈ છ પછીથી
કંપની વાળા મતલબ કે તમે જે હમણા જાઓ તો આપણને કંપની શું સુવિધા આપ ન્સ્યોરન્સ આપ લાઈ નુ મેક્લ એવું પીએફ એવું કઈ આવે સુવિધા
ઉંદર કઈ બી થઈ જાય બધું જ
હા
હમ છ મહિના મે મેડિકલ આગળ કપનીમાં
બરાબર છે એટલે ઓન ડ્યુટી હોય તો આપણને કઈ વાંધો થાય તો આપને ચોકલેટ સુુવિધા આપે સરસ સારો નઈ વાંધો નહી મેં તમને જણાવીશ કે હવે મારે કરવું હોય તો મેં તમને અઘાડી ફોન કરીશ હ ને બાકી તમે મારા ટચમાં રેજો ઇનકેસ મારે જરૂર પડે કોઈ જગ્યાએ તો તમને ફોન કરીશ હા ને ધન્યવાદ થેન્ક યુ સો મચ
હા મજ જ